હલો. શ કરે કઈ નઈ. અહં બાજુ માસીને બે હજુ આવેલા. હ તમે હું કરે.
કઈ ની.
હ શું ચા નાસ્તો કર ર્યો કે. શું કર બધા કઈ નઈ બધા. એ બાજુ અમે તો બાજાલશે બધા બધા ઘરે જ છે
હા.
ચા નાસ્તા કઈ રોકેની.
બાકી જ.
હકી જ કે.
હા કામ જ એટલું ને કે.
હમ. ઘરે બધા એ કરે.
કઈ ની આરામ બધું કામ તો મારે ભાગી જ છે.
હમ બધા હારા હે ને?
હા હારા તો તો હું કરે.
કઈ ની બધા હારા જ છે. હા! જમવાનું બનાયવુ કે ની?
હા બની ગીયુ જમવાનું આજે તો દાળ, ભાત, શાક, રોટલી
એ બનાયવુ સે તું એ બનાયવુ કે?
હા અવે
અવે તો વાસણ ને કપડા જ બાકી છે બધા મમ્મી લોક કો કાં ગીયા તો? તે લોકો ગેલા સે બજાર. હમ ભાઈ હું કરે ભાઈ?
તે ગેલો કામ પર ને
બેન લોકો છે તે રમ્યા કરે બેન ની પોરી આવલી સે તો નાલા પોયરા હાતે રમવાની બો મજા આવે. હ
હા અમણાં અમણાં રમ્યા કરતી ઉટી તો આ બાજુ આયવી તો ર
તો રડવા લાગેલી છે. હમ નાલા પોઈરા બો રડે.
હા
હમ જરાક ને તો મમ્મી ને મમ્મી જ જોઈએ એ લોકોને.
હા
સુ
એમ તો એમ તો કઈ ની રમ્યા કરે પણ પહી યાદ જેવી આવી જાય ત્યારે ર રડે
નાલા પોઈરા ને મમ્મી જ જોઈએ, બીજું કોઈ જોઈએ જ ની. અહ વરસાદ આવે કે ની? વરસાદ તો ની જેવું આવે વાતાવરણ તો થઈ ગયેલું સે પન. હવે તો આઈ જાય, એટલી ગરમી લાગે ને, આજે તો મન થયું જમવાનું બનાવાનું હો મન ની થાય. હા બોબ ગરમી લાગે રાતના તો એટલી ગરમી લાગી કે હું હમ્મ ઊંઘ હ ની આવે. મચ્છર હ બો કરડે.
કઈ હે તમે તો બધા હારા સે ને? હા બધા હારા જ છે.
હા.
કૂલે ગઈ કે ને હમણાં? હવે તો ગયેજ ની થોડાક દિવસથી બીમારજ છું તો. હમ્મ. મેં હો સ્કૂલમાં ટીચરોને મળવાનું જયા જ કરું.
હા.
કેઈ કે તમે સ્કૂલ માંથી છૂટા પરહે એટલે અમને ભૂલીજ જાહે ને એવુ કેઈ એટલે જ જ્યારે રજા હોય ત્યારે મલી આવું સ્કૂલ માં જઈને.
હા, મે તો અમારે તો સ્ટોપ ફેન કે ની સ્કૂલ એટલે જાય એટલે મલી જ જાય બધા એટલે મલ્યા જ કરું મેં તો.
હમ્મ. ટીચર મન તો બોવ પૂછે કેવુંક ચાલે એક્ઝામ નઈ હારી જાયને આવાડે ડે કે ની અમને આવું બધું બોવ પૂછે. હા. એ લોકના માર્ગદર્શન થી જ આપડે અહિયાં હુધી તો આયવા સે. એજ તો. હમ્મ. તમે બધું કે આ કરવાનું તે કરવાનું એમ. હમ્મ. તો જ આપણને હિંમત આવે કે ની આગળ વધવાની.
હા.
હમ્મ. ટી સ્કૂલ માં મજા હતી ટીચર લોકો આ તે બધા.
હા મન તો કોઈ આવતું જ ની રીઝલ્ટ
પેલા માં તો તા એક બેન હતા અમે તો પેલા બેન એવું કીધું ટીચર નીયું
યું કહેતા. હા અમે પણ એવું જ કેતા, બેન એવુંજ કેતા.
હા પેલું
એકડા મને આવડે જ ની ને ક્કકા હે ની આવડે પણ ત્યારના હમ્મ. બેન-બેન કરીને બેન આ ની આવડે બેન આ ની આવડે એવું કરી-કરીને બધું હિખા.
હા પેલો આ આપને યાદ નહી રહી ગયેલી અને ઉચ્ચાર પર થી યાદ રખાયવાતા.
આપડે અહ બોલે તો આવું મોઢું થયેલું. હા. એવું કરીને હિખવતા અમને તો. હિખવતા એટલે જ આપણા અહિયાં હુધી પહોયચા સે કે બાકી હજું કાઈ
તેં જ તો.
હમ્મ. ટીચર પણ બહું યાદ કરે. આ ટ સ્ટુડન્ટ સારા હતા, અને ક કરીને
હા.
સ્કૂલમાં ભણાવેલું તેવું આપણને આગળ બહું કામ લાગે.
હામ. આ આ ગ ગિયા વખતે તો મને પેલુ ધ્વજવંદન કરવા હારુ બોલાવેલી.
હા ત્યારે મને હા. ધ્વજવંદન કરવાનો મોકો ધ્વજવંદન કરવાનો મોકો એક જ વાર મલે
હા એવું કને વહી મે હ ગ ગેલી
અમારા ગામમાં તો એવું કે જે વધારે ભણેલી હોય ને તે ને ધ્વજવન ધ્વજવન વંદે ફરવાનો મોકો મલે
હા તો અમારા ગામમાં બી એવું જ ને?
હમ એવો મોકો મને ક્યારે મળે તેની રાહ જોતી છે
હવે મારે તો પતી ગિયું
હા હારું કેવાય તને માઈલો તો રિઝલ્ટ આવ્યું કેની?
હ રિઝલ તો હજુ ની આવું કેડાળ આવે એની જ રાહ જોયા કરું
પાસ થઇ જા હે ને?
હા પાસ તો બધા લખી આવેલી છે મહેનત તો કરલી છે. પણ હું થત
હા હા રા ગેલા અમારું ની આયવું અજુ આવહે હું પાસ તો થઈ જાવ એટલે બ કઈની
હા
એક્ઝામમાં પૂછાય આવડતું હોય પણને બસ એ ટફ કરીને પૂછે કે આપે ગૂચવાઈ જાયે
હા બધું એક વાર તો પેલું કોલેજમાં હા પેલે એક પેલા છે ને મેં
જી એસ ટી વાળું પેલું હતું તું તેમાં છે ને મને આવડેલું જ ની મેથસ ની મેથસની પેલું
જી એસ ટી વાળુ હુ કેય એને
હા હા યાદ જ ની રેલુ હ કઈ ની એ તો હવે થઈ ગીયુ જે આવાનુ તે આવહે અવે હમ મેથ્સનું રીઝનીંગ બરા બર કરવા પડે તો હારું પડે
મેથ્સ તો ચાલુ જ છે હવે મારે રીઝનિંગ રીઝનિંગ પતા
પતાવી દીધેલુ હ પ્રેક્ટિસ ચાલુ હોય તો કઈ વાંધો ની આ
હા આપને આવડે તો બી પ્રેક્ટિસ જોઈ જલ્દી જલ્દી દાખલો ગણી રહેવાય એજુ
હ ગમે તેટલુ આવડે તેટલુ કે કામ નુ ની એક મિનિટમા આ દાખ ખલો સોલ્વ થઈ જ
હા આ વખતેમા આ આવુ થીયુ આ બધુ આવડે પણ પ્રેક્ટિસ જ ની એટલે જલ્દી દાખલા ની ગ
ની ગણાય તારા લીધે રેય ગયો હા એવુ જ થાય પેલાથી પ્રે એ હારી કરેલી હોય ને તો કોઈ વાંધો જ ની આવે હા હવે રી જલ્ટ આવે ત્યારે ખબર પડહે કેટલી મેહનત કરેલી તે એ તો એવુ જ વરી ક્યારે આવતુ સે તે હમણાં આવી જ જાહે આ એન્ડિંગમા હા પછી અગાડી હુ કરવાની નઈ આગાડી હવે કોલેજ કોલેજ તો પતી ગઈ હવે એમ કોમ મા ભયરુ સે પ અમારે કઈ કોલેજમા લાગે તે બો બધી કોલેજમા સિલેક્ટ કરલી સે એ બાજુ નજીક મા મળી જાય તો હારુ ઘરેથી જાવાનુ નેવુ હારુ પડે બસ મા જો દૂર હોય દૂર દૂરજી આવ્યુ તો તો બો ટ્રાવેલિંગ કરવું પડે એટલે થા થાકી જવાય ટ્રાવલિંગમા તો
અમારે ભી સબ્જેક્ટ તેવો તો બે જ કોલેજ છે કઈ કોલેજ મા નીકળતુ સે તે
હ નજીક મા મલી જાય હારુ પડે આપડને, પસી તો દૂર હોય તો હોસ્ટેલમા જ રેવુ પડે.
જતા તો એવુ જ વરી.
હમ. મમ્મી લોકો આયવા કે ની? તે લોકો તો હવે હાંજે જ આવ હે. ઘેરે એકલી જ છે? ઘરે એકલી જ કે? તમાર તા બધા હુ કરે? અમાર તા તો કઈ ની અમે તે બાજુ બહાર આવેલા સે? બધા ઘરે જ છે, બેન વાંચવા હારુ હલો જાય. હા હલો અવાજ આવે કે? હલો. હલો. હલો અવાજ આવે કે? હલો હ અવાજ આવે કે? હલો. હલો. હલો અવાજ આવે કે? હાલો. હલો.